જો
મજામાં તમે કેમ છો બેન?
બસ હમે મજા મે સુત્યાતા.
હ હારું આજે આપડે પૈસો કેઈ રીતે બ ચાવવો ને કેવી રીતે બચત કરે.
કરવાની
હા એ આજે આપડે એના ઉપર ચર્ચા કરીએ બરાબર.
હાચી વાત છે હા.
હ એટલે આપડે પૈસા નું બહુંત મહત્વ રાખ કે ને આપણે સ સમજી વિચારે ને વાપરવું
વાપરવું જો હાચી વાત ગમે આપણે આદમી આપણે દસ હજાર આપ્યું છે ધરમે આપણે ઘર ચલાવવા માટે તો એના મા થી આપણે બે હજારથી બચત કરવા ને જ ગમે તે ભલે ગમે તે હોય આપણે હાચી વાત કે નહી કેમ આપણે મય બે- મહિને દસ દસ હજાર રૂપિયો આપે તો આપણે બે -બે હજાર રૂપિયો બચત કરીએ તો ગમે જેટલી આપણી મુસીબત આયે કોઈ બીમારી આયે કોઈ ખેલું પેલું થઈ જાય તો ગમે આપણે આદમીને કામ આવે ને
તો બરાબર છે સાચી વાત છે.
તો કરવી જ જોવે.
હું. આપડે જો દો હું શું કઉ છું સો રૂપિયા કમાવો તો આપણેે પચાસ રૂપિયાની બસત તો કરવી જોઇએ.
ભલે પચાસે ના કરો બાકી વીસ રૂપિયાની બચત તો કરવી જ જોવે તમારે ભલે ગમે જે તમે માર્કેટમાં વસ્તુ લેવા જાવ ને ત મને કોઈ બી પૈસા આપે ને તો એમાં ભલે સો આપે ને તો અમે તમે અસી રૂપિયા વાપરી લો બીસ રૂપિયા બચત કરવાના
હું હમ
તમે રોજના ગમેતે વસ્તુ લાવતા હો એમે બધા તમે વીસ વીસ રૂપિયા તમે કરો ને તો આપણી બસત એકવાર થઈ જાયને તો ગમે ત્યારે આપણે સોકરાને બેંક મે નાખીધો તો બી આપણે કામ આવે કોઈ દાડે આપણે મુસીબત આયે તો ભી કોઈ દારે આપણે આદમીની બી મુસીબત આવે તો હાથ લાગે ને આપણેે ભેગા કરેલા હોય પછી આપણે આદમીને ફટ દઈ ને આ આ તો પૈસો કઈ રીતથી કમાવાનું આદમીને કેવી મુ કેવી મુસીબત લેવુ પડે. પૈસો કમાવા જાય આપણે બધા સગા સંબંધી પરિવાર માં બાપ ભાઈ ભાઈ છોકરા બધા જોડે બધો જ ચોકડે ચોરેને જતા રહે કમાવા માટે આપણે દેશથી પરદેશ જાય તો પૈસો કે કે કેટલી મુશ્કેલથી કમાવું પડે.
અ ચા
પાછળ આપણે બાયરી લોગને બશ બચત તો કરવાની છે ભણે આપ આપ આપણે મહિનાના દસ હજાર મુકતા હોય તો બે હજાર તો આપણે વસવું કરવું જ પડે મહિનાના
હવ હું તો
હાચી વાત હે કે નહી
હમણાં હમણાં ઘર માં એજ વાત ચાલતી હતી છોકરી કે છે તે કે મ પપ્પા મારે સો રૂપિયા જોય પપ્પા કે સો રૂપિયા આપું ખરા મેં પણ તારે જરૂર હું છે એમ હું હા મુ આખા દિવસ દુકાન ઉપર ઉભો રહું છું મન ખબર છે કેઈ રીતે કમાવે સો પૈસો છે પણ તમે સો રૂપિયા આપો છુ પણ મને કામ બતા
હાચી વાત પૂછવું જ પડે ને એ આખા દીવા આપણે આદમી બિચારા આદમી આપણા આખા દિવસ આપણે ટીપન લઈ ને ઘેર તમાર તો શેઠ ટીપન લઈ જાય અમારે તો આખો દેશ અમારા છોકરાને ને બઈરીને મા બાપ બધાને છોડીને દુસરા દેશ કમાવા ગયા છે. તો અમે રાત્રે દ સવાર મે નવ વાગે જાય રા ત્રે નવ વાગે આવે ચોવીસ કલાક પગ ઉપર રહેવાનું ને એવી ડ્રાઇવિંગ કરવાની.
ખાવાના ઠિકાણા નહી સે. પેલાં શેઠિયા લોગ ખાય તો આપણે ખાવ શેઠિયા લોગ તો બે વાગેને ત્રણ વાગે ખાય. તો આપ વિયોની બી બે વાગે ને ત્રણ વાગે ખાવાનું હોય આખા દિવસ ડ્રાઈવિંગ કરવાની. તો કે તમાર તો બેટો ઘર ઘર તમાર દો હોઠ હલાવવાના છે. પૈસો કેવી રીતે કમાવવો પડે અમાને ખબર છે. ને સવાર મે બા ભલે ગમે તે ટાઈમ ઊંખે ઊઠે સુતેલા હો તો ફોન કરે એક વાગે દો વાગે જીત એરપોર્ટ મૂકે બધા કોઈ ફેમિલી આવી હો તો લેવા માટે. તો આપણે આદમી લોકને ખબર હોય કે પૈસો કઈ રીતે કમાવો હોવે આપડી બઈરોને ખબર નથી. લેકિન આપણે બસત તો કરવી જોવે ને આતો આપણને ખબર છે ને.
સાચી વાત છે મુ પણ વાપરું છું પણ શું હમ હમજી વિચારી ને વાપરું છું.
આપણે દસ હજાર આપીએ હો તો દસ હજાર થોડી ખર્ચ કરવાના?
હા હાચી વાત છે.
હાચી વાત હે કે નહી.
હા બરાબર છે એટલે પૈસાનો આપડે બઉ જ પેલું રાખો ને ઘણી બેઈરી કેવી હોય કે અઠવાડિયે ને અઠવાડિયે હોટલ માં જાવા જોઈએ આજે પેલું ફરવા જાઓ આજે પણ એક આ ખાલી
આ આ ખાલી ખોટો તમે પૈસા બરબાદ ના કરો એવું તમે કરતા હોવ ને તમે ગૌદાન કરો ને વર્ધા આસરમને આપરો ને આપોને ગરીબો ને આપોને બિચારોને.
અને જાઓ તમે ના નથી બે ત્રણ મહિના થી કદાચ એક વાર હોટલમેં જાવઓ તો એક બરાબર છે પણ બે ત્રણ મહિનાથી જાવ તો પણ લોકો તો ઘણા કેવાય અઠવાડીયે ને અઠવાડીયે તો જવું જ પડે હો
તો એ લોકોને વ પૈસો ડબલ આવતો હશે બે નંબરો કામ કરતા હશે તો ડબલ પૈસા આવતા હશે. તો એ લોકોને ખબર નહી પડતી આપણા જોવા તો બિચારા મજ મજદૂરી કરે છે ને તો આપણે તો ખબર છે બહુ અમારે તો ઘરમે લું રૂલ્સ નહીં કોઈ દાડે અમે હોટલમાં નહી જતા ભલે બર્થડે હોય કે પ ગમે ત્યાં છોકરો હો અમારતો કે અમારા રૂલ્સ નહીં ત અમારો કોઈ દાડ કહેતો જ નહીં કે મમી હોટલમાં જવાનો. ઘરનું ખાવા ખાવાનું સાદું ઘર મે આપણે ઘરમે બનાવીએ કે જો કક યુટ્યુબ ઉપર જોઈ ને બધું બનાવું મુ ઘર મેં.
લેકીન બાર બહાર અમે કોઈ દાડે જાતા નહીં અમારે સહી અમારે તો કમ આપણે મજૂરી આદમી છે આપણે કોઈ આપણે કોઈ જોબ નહીં. કે આપણે કોઈ સરકારી નોકરી નથી.
પેલા સરકારી નોકરી હોય ને અમસને પૈસા આવતા હોય ને એ લોકો ને બધાને બાત આવે છે આપણા જેવો નઈ આવડા આપ તો મજબૂર આપણે તો મ મજદૂરી કરવાના દૂસરોના જેમ. દુસરોના જોડે એ લોકતો આપણે નોકરી કરવા જઈએ ને આપણે આદમી
હા.
આપણે આપણે આદમી દૂસરી જગહ નોકરી કરવા જઈએ ને એ એ તો શું કહેશે કે અમારા છોકરાને સ્કૂલ મૂકીને આવો લેને આવો આપણે આપણો ફરજ સે. કે કેમ આપણી નોકરી કરી એની જોડે તો જવું જ પડે ઘેના જણા ઘણી જણી બૈરૂ શું કેતા ચાલો અમારે શાક શાક લેતા આવજ જો બજારથી તમે, એવું બી કેતી હોય તો બી બેચારા શરમના કાલે કુછ બોલે નહીં કે નોકરીનો સવાલ છે હા આ છૂટી જશે તો અમે લોક શું કરશે? અમારેના ફેમિલીને અમારા ઘર શું મોકલી, હું ફેમિલીને શું ખવાડીશ. એના માટે કોઈ બિચારો બોલતો નથી.
હા. હમ્મ, એટલે આપડે બી થો શોખ એન્જોય કરો પણ એ વાત આમ ના ન થી કે ભાઈ આપડે જિંદગીમાં આવ્યા છે તો કોઈ જાત નો આપડે શોખ નથી કરવાનું, કરવાનું ખરો પણ આપડે એવું નઈ રાખવાનું કે અઠવાડયે દસ દિવસથી આપડે જવું જવું પડે એટલે જવું જ પડે એવું નહીં એ તો ખાલી ખોટા બરબદ કરવાના પૈસા
તો બરોબર તમે બરબાર બસત કરો ને તો તમારે ગમે તે જાતની બીમારી આવે કોઈ દાડે મુસીબત આવે, ને બેંકભી નાખો તમે બે બે હજાર રૂપિયા મહિનાનો બેંક મેન નાખો તો તમારે કામ આવશે એને વ્યાજ ભી મળશે, બેંકમાં હશે તો વ્યાજ મળશે.
હા બરાબર છે ભાઈ આપડે બે ત્રણ મિનિટ હા બે ત્રણ વિમાંથી જોઈએ એક દર વાર તો આપડે કોઈ સમજી લઈએ કે કઈ શોખ છે બે ત્રણ વાર બે ત્રણ મહિનાથી જઈએ તો એ વાંધો નથી આવતો. હું ઉપાડવા ગઈ એ અઠવાડિયે અઠવાડિયે દસ દિવસથી
કોઈ દાડા કેતો જ નઈ ને, એને ખબર છે મમ્મી કેવી રીતે ઘર ચલાવે જે બજાર જાય તો હું કોઈ દાળે સો રૂપિયા લે જઉં તો સો રૂપિયાનું પૂરું શાક લાવતી નથી, સો રૂપિયા સાક ના આપે છે. તો હું સો રૂપિયો નહી લાવતી. સાઠ રૂપયો નું સાક, સાઠ રૂપિયા નો શાક લઉ ચાલીસ રૂપિયા ઘેર લઈને આવું. કે દસ રૂપિયા દૂધ બી લાવું છું. રોજનો રોજ તો ત્રીસ રૂપિયા તો બસત તો હોય ને આપણે.
હા, બરોબર છે સાચી વાત છે તમારી
તો આપડે સો પાંચસો રૂપિયા માર્કેટમાં લઈને જઈએ ગમે તે વસ્તુ લેધ એમાંથી તો બસત તો કરવાની જ ભલી ગમે તે વાતની ખરીદી બચત તો કરવાણીજ, પૈસો કઈ રીતથી કમાવું પડે આપણે કેટલી મુસીબત કરવી તે બધા. આપણે બધાને બાયરોને, છોકરોને મા બાપને બધાને છોડીને દુસરા દેશ જવું પડે. તો બિચારા આદમી દીન દિવસને રાત્રે બધા દોડતા હોવે, ડ્રાઈવિંગ કરતા હોવે, કેવી રીતે બિચારા ખાવાના ઠિકકાણા નહી તૈયાર લોગોના ને આપણે તો ઘેર બેઠો બેઠો બાત આવે છે, સાચી વાત કે નઈ? તો પૈસાની કિંમત તો કરવું જ જોઈએ, આચી વાત એ. એન દુનિયામાં પૈ પૈસા વગર તો કઈશું હૈ જ નહીં પૈસા વગર તો માણસ હવે હમ્મ, સંબધ બી ની રાખતા સવન તોડી દે, પૈસા પૈસા આપડા જોડે હોય.
તો આપણે માણસ કોઈ વાત કરે ની તો વાત બી નહી કરતા.
હમ્મ, બરોબર છે વાત.
પૈસા છે તો પૈસા સે તો તમારા જોડે સંબંધ રાખશે ન તો સંબંધ ના રાખે એવ પૈસા એવી ચીજ છે.
એતો એવુજ છે હ. મને બી શાકભાજી ના સો રૂપિયા આલે છે પણ મેં શું કરું છું કે જે શાકભાજી જરૂરત તો મારા વ એ લાઇ દો ને એમથી અ વીસ રૂપિયા, ત્રીસ રૂપિયા બચાઈ દઉ.
હાચી જ વાતને બચત તો કરવી જ જોવે ને. પહેલા પહેલા જમાનામાં શું થી કે આપણે માણસની જરૂરથી. પૈસાની જરૂએ નહી થી. હવે માણસ ની જરૂર નહી હવે પૈસા ની જરૂર છે તમારા જોડે પૈસા હશે ને તો બધા તમારા તમારથી મીઠા બોલશે તમારો સારો સંબંધ રાખશે ને મારા જોડે નહીં હશે ને તો મારા જોડે મારા મારા સામે નહીં જોશે કોઈ.
એવાય લેકિન હવે પહેલાં માણસની જરૂર તી હવે હવે માણસ ની જરૂર ન હવે પૈસાની જરૂર છે. હવે પૈસાથી સંબંધ રાખે છે પેલા તો માણસ થી સંબંધ રાખતા હવે પૈસાથી સંબંધ રાખે છે. એના માટે પૈસો પૈસો કેવી ચીજ છે જોવ ને
હા એ તો બરાબર છે. પૈસો ઘરમાં ઘર થી બહાર પગ મૂકી તો એટલે પૈસો જોઈએ છે.
પૈસો જ જોવે આછી જ વાત હે ને.
ઘર થી બહાર મૂક્યું ને જ પૈસા ના હોય તો આપડે બજારમાં જઈએ.
એના માટે તો તમાને કવું પૈસાની બચત તો કરવી જ જોઈએ. ગમે જે આપણે વસ તું લઈ કે પૈસાની જરૂ બચત કરવાની જરૂરી જ છે. કે કેમ કે આપણે કોઈ દાડે કામ લા આવે તો તમે બેંકમાં નાખો ને. મહિના તોમાં દસ હજાર તમે ઘરમાં વાપ વાપરાના ખર્ચો તોમન આલે છે તો તમે બે હજાર બચત કરો ને. તો તમે બાર મહિનાથી તમે દેખો તમારી જોડે કેટલા પૈસા હોવે. ના આપડે કોઈ દાડે પ આદમી ને બી કોઈ બતાવે ને તો આપણે ફરદે ના આપીએ તો આદમી ને બી એવી અસર થાય કે જો મા બાયરી કે એટલે તો આપલે અગલી સાલથી આપણે બીસ હજાર આપે. તો બીસ હજાર થી આપણે ડાયરેક્ટ પાંચ હજાર વસત કરીએ. પંદ્ર હજાર ઘરમાં ખરચ કરીએ પાંચ હજાર વસત કરીએ. તો ભી કેટલું થાય એના માટે પૈસાની બચત કરવી જરૂરી છે. પૈસો કઈ રીતે કમાવું પડે આદમી ને ખબર છે આપડ તો ખબર નહ એટલી બધી બ લેકિન બસત કરવી આપણા હાથમે છે ચલો હવે મને બહુ ગમેલું તમારી સાથે વાત કરવાનું બહુ મજા આઈ છે શીખવા બી મલ્યું હો ચલો પછી કોલ કરીશ.